હલો હા જય શ્રી કૃષ્ણ. મજામાં હો તમે કેમ છો? હાલો.
બસ હું પણ એકદમ મજામાં છું.
હા, તો હવે આપણે આજે છે ને કે ડિસિપ્લન ન આપણા જીવનમાં શું મહત્વ છે શું રોલ છે. એના વિશે આપણે થોડીક વાત કરીએ. બરાબર છે, હા.
એ વિષય તમારો સારો છે તમે યાદ ચુસ કર્યો છે, ડિસિપ્લીનો એ ખરેખર બહુ સારો વિષય જે પ્રમાને તમે જણાવો. શું તમે ડિસિપ્લિન વિશે શું કેહેશો?
હા એટલે જો જીવનમાં ડિસિપ્લિન ના હોય. તો આપણા કોઈ પણ કાર્ય થતા નથી. ડિસિપ્લન વગર કોઈ પણ તમારું, કામ સફળ નહી થાય. જો કોઈ પણ ધ્યેય આપણેે પૂરું પાડવું હોય. તો આપણે પેલા ડિસિપ્લિન આપણા જીવનમાં જરૂરી છે, સમય. સમય છે એ ડિસિપ્લિનનો એક મોટામાં મોટો ભાગ છે, તો જો સમયસર બધા કામ કરશું, તો એ સમયસર આપણું કામ પૂરું થઈ જશે. પણ જો આપણેે સમયને જ મહત્વ નહી આપીએ. તો એ ડિસિપ્લિન જળવાશે જ નહી એ સમય છે એક ડિસિપ્લિન ન જ ભાગ છે, એટલે તમારું કોઈ કામ પૂરું થશે નહી. અને એ કામ છે અધૂરું રહી જશે.
સાચી વાત કરી તમે કે જો કોઈને પણ સફળતા જોતી હોય.
તો ડિસિપ્લિન જે છે એ પેલું પગત થઈ જાય. બરાબર છે, તમારા આપડા મતલબ તમારા કે આપડા કોઈના જીવનમાં કોઈ અ કાર્યને જો સારી રીતે એકદમ સફળ કરવું હોય, ડિસિપ્લન જે છે પેલું પગ થયું કે ભાઈ. સફળ થવા માટે.
હમ. હા એટલે જ આપણેે ઘણી જગ્યાએ આવા આપણે દાખલાઓ જોતા હોય છે. કે ઘણા લોકોને કેવું આપડણે ટીન એજમાં છોકરા હોય ને તો આપણે એને કહી ને તો એને હારું ના લાગે, કે ભાઈ આ તો આપણને બધા આ જે કાયદાકાર નિયમો છે ને, એ આપણી પર થોપી દે છે, એવું લાગે, પણ ખરેખર જયારે પછી એ થોડાક એજ વાળા થાય ને પછી એને ખબર પડે, કે ના ના આ તો આપણે માટે આપણી મમ્મી કે આપડા જે કોઈ આપણા વડીલો આપણને કેતા હતા, એ બરાબર હતું. એ લોકોને આપણેે એમ કહીય ને કે ભાઈ તમે સમયસર ઉઠીને વાંચો, તમે જે એટલું આજે કર્યું હોય તેટલું આજે કરો, એવું બધું આપડે કહીએ ને તો એને સારું ના લાગે. પેલા આપણે જયારે કેતા હોય ને ત્યારે, પણ પછી જયારે રિઝલ્ટ ઓછું આવે ને તો એને એમ થાય કે ના અને આ આપડા જે વડીલો આપને જે કેતા હતા ને બરાબર હતું. એટલે અ
સાચી વાત સાચી વાત આમાં કેવું છે ડિસિપ્લીન છે ને અ પા્ટ ચાલુ થઈ જાય સૌથી પેલા સવારે ઊઠી
જો તમે ટાઈમ સર સમયસ જો તમે ફિક્સ નક્કી કરેલા ટાઈમ પર ઉઠીને શકો તો પછી તમારા બધા જ કામ જે છે બધા બગડી જાય.
કારણ કે આ ડિસિપ્લન જે છે એમાં સૌથી પેલા તો સુઈને જે ઉઠવું સવારમાં જાગવું એ પેલામ પેલું કામ છે કારણ કે આપડે બધા કેવું છે કે હવે અ આમ તો મિડ એજમાં પોચી ગયા પછી લોકો એનો ટાઈમ એક ફિક્સ થઈ જતો હોય છે કે ભાઈ સાત વાગે ઉઠવું સાડા છ આઠ વાગે જે પણ કોઈ ફિક્સ ટાઈમ પર ઉઠી જતા હોય પણ જે ટીનેજ હોય બરાબર છે, યંગસ્ટર્સ એ બધાને કેવું હોય કે સવારે મોડે સુધી સુઈ રેતા હોય છે. કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી, ઉઠવાનો દસ, અગિયાર-બાર વાગ્યા સુધી બી સુઈ રહેતા હોય છે. જેનું આખુ જે ટાઈમ ટેબલ જે છે, દિવસનું એ આખું અલગ જ હોય, કે બાર બારેક વાગે તો એ લોકો નાસ્તા કરતા હોય. સવાર નો
એટલે અમુક ટાઈમ એવું થાય, કે બપોરનું જ જમવાનું એમાં આવે જ નહી પછી સીધા રાતના જમતા
એ દિવસમાં બે વખત જમવાનું થાય.
હમ્મ. એજ અને ડિસિપ્લિનનો જે બીજો એક ભાગ છે, તે છે, વિનમ્રતા. તમે કોઈ પણ સામેની વ્યક્તિ સાથે વિનમ્રતા થી વાત કરશો. તો એ પણ એક બોજ જરૂરી છે. એટલે બો વડીલ હોય કે તમે ઓફિસમાં કામ કરતા હોય, તો એ આપડી આજુ-બાજુ જે બધા કામ કરતા હોય. એની સાથે વર્તન કરો તો તમારું કામ કોઈ દિવસ સફળ નહી થાય. તમારાથી ઉપરના જે બોસ છે, એની સાથે તમારે અ એકદમ રિસ્પેક્ટથી રેવું પડશે. અને તમારાથી જે નીચે કામ કરતા હોય એ લોકોને પણ તમારે માન આપવું જોઈએ. તો જ તમારું કામ સફળ થાય થઈ શકો નહીં જો તમે બધા જો સાથે વાત કરશો, તો એ સામે વાળા વ્યક્તિને પણ નહીં ગમે.
સાચી વાત છે, સાચી વાત છે.
હા, એ લોકો આપણું કોઈ કામ નહી કરે પછી અથવા તો જો સારા માણસો હશે તો એ આપણી સાથે કામ કરવાનું છોડીને, બીજી જગ્યાએ જતા રેસે. એટલે એમ પણ આપણેે આપડો જો બિઝનેસ હોય, તો બિઝનેસમાં આપણેે આપણી સાથેના જે માણસો હોય, એને આપણે બો સંભાળીને રાખવા પડે અને એને બો રિસ્પેક્ટ આપવું પડે. તો એ રિસ્પેક્ટ આપવું એ પણ એક અ ડિસિપ્લિનનો જ એક ભાગ છે.
હા, સાચી વાત છે, રિસ્પેક્ટ કેવું છે, કે આ રિસ્પેક્ટ બધી રીતના છે, મતલબ અલગ-અલગ છે, રિસ્પેક્ટ જેમકે તમારી સાથે કામ કરતા એને રિસ્પેક્ટ આપવી એ વાત અલગ છે. કામને રિસ્પેક્ટ કરવી એ પણ વાત એક અલગ છે. બરાબર, હવે કેવું હોય છે, અમુક ટાઈમ જે બિઝનેસમાં હોય છે, અને કેવું હોય કે ઓફિસ હર્વસ સિવાય પછી કોલ આવતા હોય પછી કેવું હોય માણસ થોડો કેજ્યુઅલ મતલબ પેલો થઈ જાય કે ભાઈ ઓફિસના ટાઈમ સિવાય પછી વાત નહી કરવાની. બિઝનેસમાં મોટાભાગ એવું બનતું હોય છે, કે તમને તમારા ઓફિસના સમય પછી પણ કોલ આવે અટેન્ડભી કરવો પડે છે. એની સાથે તમારે અ વાતચીત કરવી પડે છે. જે પણ એમની કોઈ ક્વેરી હોય છે, પ્રશ્નો હોય એ સોલ્વ કરવા પડે છે. આ પણ એક ડિસિપ્લિનનો પાર્ટ જ છે. કે ડિસિપ્લનમાં તમે તમારા જે અ ક્લાઈન્ટ છે જે ગ્રાહક છે.
એને એની સાથે વાત કરવી તમારા ઓફિસ ના સમય પછી પણ એ પણ એક એનો ભાગ છે.
વધારી શકો પછી પેલું જે તમે આવી રીતે સારી રીતે વાત ન કરો તો પછી એને આપણે આપણે શું કે આપણાને આપણે બિઝનેસને આપણે ઠોક્કર મારી એના જેવું થઈ જાય એ છે કે હમ કે ક્યારે કોઈ પણ આપડા ઘરની આજુબાજુ કોઈ કામ કરતા હોય જેમ નાના માણસો છે એને પણ આપણે માન આપવું જોઈએ એવું નથી કે ના આપડે ખાલી મોટા માણસોની જ આપડણે અ આપણે રિસ્પેક્ટ આપવાનો આપણા ઘરની અંદર જે નોકર ચાકર આવે એને પણ આપણે જો રિસ્પેક્ટ આપીએ તો એ આપું કામ સારી રીતે કરે નહીતર પછી શું કે એ લોકો એ આપણું કામ છોડીને જતા રે.
હમ સાચી વાત છે સાચી વાત.
હા.
એટલે રિસ્પેક્ટ અને ડિસિપ્લીન હ બે વસ્તુ તો જીવનમાં આમ તો ખુબ ધ્યાન રાખવું પડે. અ બહુ ફોલો કરવું પ પડતું હોય છે. સફળ થવા માટે ડિસિપ્લીન જે છે ને તો કેવી વસ્તુ છે. કે લાઈફમાં તમારે સફળ થાવ ના થાવ કઈ પણ હોય પણ ડિસિપ્લન રાખવી ખૂબ જરૂરી છે આપણે. સ્કૂલ થીને જ શીખવાડવામાં આવતું હોય છે જો આપડે જયારે શાળાએ જતા હોય ત જે આપને શીખવામાં આવે છે કે ડિસિપ્લન મા રેવું જેમ કે આપણે શાળાઓમાં જોઈએ. તો એક ટાઈમ હોય છે સાડા સાત કે આઠ કે દસ વાગ્યા ન જયારે પણ સ્કૂલ જવાનું. ટાઈમ હોય એટલે દસ વાગે પહોંચી જવું પડે.
બરાબર અગર કોઈ લેટ થાય તો એને પનિશમેન્ટ મળતી હોય છે સજા મળે.
હમ આપડે બધા બહ હા હા.
બરાબર એટલે કેવું છે સ્કૂલ થીને જ આપને શીખવવામાં આવે કે આપણે શિસ્તમાં રહીએ. તો એનો કેટલો ફાયદો છે એમ. અને સકૂલમાં જેમ પનીશ ન્ટ આવતી હોય બરાબર એમ લાઈફમાં એક પનિશમેન્ટ આવતી હોય જે આપડે સ્કૂલ કરતા વધારે અઘરી લાગતી હોય.
હા હા એ એ એક મુદ્દાની વાત છે. સ્કૂલમાં તો કેવું કે ચાલો ટીચરે આપી પનિશમેન્ટ ને એ ત્યારે ને ત્યારે પૂરી થઈ પણ જે લાઈફની પનિશમેન્ટ છે ને એ બો અઘરી થઈ જાય છે. જે અ હા
કારણ કે સ્કૂલમાં સ્કૂલનો એક ટાઈમ હોય છે, કે ભાઈ અડધો કલાક કલાકમાં તમારે બધું પતી જતું હોય છે, પણ રિયલ લાઈફ જે છે સ્કૂલ સિવાયની ત્યાં એમાં કોઈ ટાઈમ નથી હોતો પનિશમેન્ટ જે સજા મલે છે, એનો એ સજા ક્યાં સુધી ભોગવવાની હોય કારણ કે કેવું છે, કે ઘણી બધી જ જગયા જે છે નોકરીઓની જોબ જોબ વાળી ત્યાં કેવું હોય કે અ જે પણ લોકો અંદર કામ કરતા હોય એ બધાને એક ટાઈમ હોય કે દસ વાગે આવવાનું અને આઠ વાગે એમને છૂટવાનું હોય મિનસ દસથી આઠ સુધી જોબ કરવાની હોય અવે અ ઘણી બધી જગ્યાએ પેલા ફિંગર પ્રિ ફિંગર વાળા લા રા ખેલા હોય છે, કે પ્રિન્ટસનુ મશીન એ શું છે, તમારે જયારે પણ ઓફિસમાં એન્ટર થાવ એટલે તમારે અ ફિંગર પ્રિન્ટસ પર ફિંગર રાખીને ત્યાં એની અ આપડે પ્રેઝન્ટ છીએ કે એના માટે પ્રેઝન્ટ છીએ હાજર છીએ એ બતાવું પડતું હોય છે, ઓનલાઈન હોય છે. એ ટાઈમ છે, ને એમાં ફિક્સ હોય જો તમે દસ વાગ્યાનો ટાઈમ હોય તમારો અને તમે એક મિનિટ લેટ થાવ
હ
તો તમારે અ એક દિવસ ચાલી જાય તો તમે આવી રીતના ત્રણ દિવસ કન્ટિન્યુ થાય એટલે તમારે જે ચોથો દિવસ જે હોય છે. એમા ડાયરેક્ટ હાફ ડે થઈ જાય છે, તમે સવારે દસ વાગે આવો તો એ તમારો હાફ ડે થઈ જાય એટલે માણસને કેવું છે, કે અડધો દિવસ તો એમનામાં જ કામ કરવાનું કે આખો દિવસ પણ અગર જોબ કરતો હોય ને તો એને અડધા દિવસનુ જ પેમેન્ટ મળતું હોય છે.
હા એ બરાબર છે.
થાય છે.
હા એ આ તમે આ આ જે આયપુ ને એક્ઝામ્પલ એ બોવ અ સાચુ છે, કે ભાઈ તમને એના ટાઈમ સર ન પહોંચો એટલે સીધુ સેલરી કપાય જાય એમ એ એટલે હા.
કઈ વાંધો નહી અને તમાર પાસેથી ઘણું આજે જાણવા મયલુ
હા હા મને પણ તમારી પાસેથી જાણવાનું મળ્યું છે. તો સારું પછી બીજા ટોપિક પર વાત કરીએ મળીએ પાછા બરાબર ઓકે હા ઓકે ઓકે હા